હેલો કેમ છો
બસ આ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું
શું કરો છો
બસ કશું નથી આ બેઠ હતી વિચાર કરતી હતી ખવા માટે શું બનાવણું
હા બઉ બધ મગજમારી છે ત આવી શું બનાવનો હો સુબે શામ સાંજે સવારે શુ બનાવનું
હા આ તો બહ મોટી પરેશાની છે બનાવાનું શું
હમ્મ
અને ગરમી હોય ને એને મે એ તો હલકો ફૂલકો જ વધારે ગમે છે
હા બઉ સાચી વાત કઈ પણ એટલે વરસાદ થાય ને વરસાદ થાય ને એટલે તો ગરમ ગરમ બનાવીને મોકલવો નહી તો એટલો એટલે આચું લાગે છે
હા આ વાત તો સાચી કઈ ગરમ ગરમ વરસાદમાં તો મજા આવી જાય છે
હા
અને તો યાદ આવી યાદ જોતી હતી કે આપણે જો વિદ્યાર્થી જીવન તો ની કેટલો સાચો જીવન તો
સારી વાત વિદ્યાર્થી તો માનવ જીવનમાં ઘણા તર હોય છે પણ તેમાં વિદ્યાર્થી જીવન સૌથી સુંદર સૌથી મહત્ત્વપૂર્ણ અને સૌથ જવાબદારી નુ જીવન છે આ સમયમાં શીખવામાં આવે છે અને જીવન પર સાથ રહે છે
હા સારું ક્યુ તમને કે વિદાર્થી તો જીવનને જીવનનો એવો અમૂલ્ય સમય છે ને અને આ સમયમાં તો મે મેવ મેલું જ્ઞાન ને ને અનુભવ આખા જીવનમાં ગીતા આપે છે એટલે જ તો વિદ્યાર્થી જીવનને જીવન ન સુવર્ણ કાલ કે એને કહેવાય છે
સાારું સાઉું સારી વાત કઈ તમે અને એને માનવ જીવનમાં ઘણા તબક્કા હોય છે વિદ્યાર્થી વક્ત પુસ્તકાનું જ્ઞાન મળેના નથી પણ સંસ્કાર અનુશાસન સમયનું મહત્ત્વ મહેનત અને સારું વ્યક્તિત્વ પણ વિકસિત કરે છે એટલે જ વિદ્યાર્થી આપતિ જીવનનો જીવનીની મજબૂત પાયો કહેવાય છે
હમ ક ચુક્યું તમને કે આપ જો તો એ એક આદર્શ વિદ્યાર્થી એ એ નવી નવી વાતો શીખવા તે પાઠ્ય પુસ્તકો છે નહી પણ સમાચાર પત્ર સામ્ય એ સારા પુસ્તકો વાંચીને પણ કરે છે
સાચી વાત
એ તો સમય નું અથવા સમજવું ખુબ જરૂરી છે એ તમે એક વાર ચાલે જાય તો પછી પાછો આવતો નથી એક રોજ દરરોજ સમય પત્રક બનાવી અભ્યાસ કરવો જ કે આજ આજનું કામ કાલે પર નથી મુ આ એક સારા સારા વિદ્યાર્થીની ઓડખાણ હોય છે
સારું અને એક સારા વિદ્યાર્થી ન ગુણમાં નિયમિત અભ્યાસ અને નું પાલન ગુરુજનોનો આદર માતા પિતાનો સન્માન પ્રણામિકતા પ્રમાણતા વિનમ્ર અને મહેનત સમાવેશ થાય છે જે વિદ્યાર્થી આ ગુણો અપનાવે છે ન તે જીવનમાં જરુર સફળ બને છે
સાચું કયો તમને બે અને જીવનમાં તો ફક્ત એક ગુણ મેલવાતી સફળતા મળતી નથી આ તો સારા સંસ્કાર ને વિન્રમ સ્વભાવ ને પ્રમાણિકતા અને અનુશાસન ને અને મહેનત પણ એટલી જ જરૂરી છે કે જ્ઞાન સ સાથે સારા ગુણ હોય છે જો વ્યક્તિ વધારે તેજસ્વી બને છે ને તો ગુજરાતી જગતમાં ખેલ લોક સંગીત આત શરીર ને સ્વસ્થ મનને પ્રસન્નને વિચાર ને સકારાત્મક બનાવે છેે
સાચી વાત અને ટેકનોલોજી યુગ છે મોબાઈલ ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વિદ્યાર્થી માટે ખૂબ ઉપયોગી સાધન છે તેના પણ તેના ઉપયોગ કરવા જરૂરી છે સોશલ મીડિયા અતિરીતે ઉપયોગ અને સમય બગાડનો વિદ્યાર્થી ભવિષ્ય ન નુકસાન પહોંચાડી શકે.
હા તમને કે આજે તો અ ઇસ પ્રકાર નો યુથ છે. એ બીજાથી બ પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખીને સતત જોઈએ. નિરાશ થવાની જરૂર નથી. કેમ કેમ કે નિસફળતા એ સફળતાનો પહેલો પતયો છે. મેં તો એટલું જ કહીલી કે વિદ્યાર્થી આજે સિક્ તે તો દેશ આવતીકાલે આગળ વધશે. એ સારું શિક્ષણ, સારા સંસ્કાર અને સતત મહેનત આ ત્રણ વિધાર્થીની
સારું અને વિદ્યાર્થી ફક્ત પુસ્તકો જ્ઞાન ભળેલો નથી પણ સંસ અનુશાસન સમયનું મહત્વ મહેનત અને સારું વ્યક્ ક્તિત્વ પણ વિકસિત કરે છે. એટલે વિદ્યાર્થીનું જીવન વિધ વિદ્યાર્થી જીવનને જીવની મજબૂત પાયો કેવાય છે તો વિદ્યાર્થીનું જીવનનું બહુ મહત્વ મહત્ત્વ છે કે એને સમય પર અ સૂવું જોઈએ, સમય પર ઉઠવું જોઈએ અને બધા જ કામ સમય ઉપર કરવા જોઈએ.
સાચું ક્યું બેન તમને સાચું મારો બી એવો જ ખયાલ હે કે વિદ્યાર્થી કે જીવન એ ફક્ પરીક્ષા પાસ કરવાનો સમય નથી. પણ જીવન જીવાનું શીખવાનું સમ સમય છે. કે સાલા ને અને અ કોલેજ ને આપને ક્યાં તો આપ પણ સંસાર હતું. અને જિમ્મેદારી ને અને સમાજ સાથે શીખવું એ પણ શીખવે છે. કઈ કે એ જ ચારસો પાચસો વિદ્યાર્થી હમેશા તો હોય છે. તે પોતાને શિક્ષકોનો આદર આદર કરે છે. માતા પિતાની આજ્ઞા માને છે. અને મિત્રો સાથે પ્રેમથી રહે છે જ્ઞાન સાથે કરતા હોય તો એ ગ્યાનનું સાચું મૂલ્ય સમજાય છે.
સારી અને વિદ્યાર્થી ફક્ત પરીક્ષામાં સાર ગુણ મલેલા પર ધ્યાન ના આપવું જોઈએ. પણ સારા નાગરિક બનવાની દિશામાં પણ આગળ વધવુ જોઈએ. ખેલકૂદ ખેલકૂદ, યોગ, પુસ્તક વાચન સમાયા સમાજ સિવાય અને પર્યાવરણની રક્ષા જેવી પ્રતિયોગિતા પણ ભાગ લેવો જો જોવો બહુ જરૂરી છે.
હા સાચું કયો તમને આજે તો સ્પર્ધાનો સમય છે. કે ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વૈજ્ઞાનિક અધિકારી કે ઉદ્યમી કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી હોય ને તો વિદ્યાર્થી જીવનમાં મહેનત કરવું જરૂરી છે. કે આજે કરેલી મહેનત આવતા કાલે સફળતા બનીને આપણા જીવનમાં આવે છે. એટલે વિધ્યાર્થી તો કવ તો કહુંને તો વિદ્યાર્થી ફક્ત પોતાનો વિકાસ વિશે કે નહી પણ સમાજ અને દેશ વિશે પણ વિચારવું જોઈએ કે ઓ કેમ કે પર્યાવરણ ની રક્ષા કરવી પાણી બચાવતું હોય. ને સ્વચ્છતા જાગવી અનેનો વડીલો નો આદર કર જરૂર મદદ કરવી આ બધા સારા વિદ્યાર્થી ના ગુણ છે.
સારું જીવનમાં સફળતા મળેલા માટે કોઈ શોર્ટકટ નથી સતત મહેનત ધીરેજ અને આત્મ આત્મવિશ્વાસથી જે સફળતા મળે તે બહુ જરૂરી છે
હમ અને મોબાઈલ અને ઇન્ટરનેટ નો તો ઉપયોગ જ્ઞાન મેળવા માટે તે કરવો જોઈએ પણ વગાડવા માટે નથી કેમ કે પુસ્તક વાંચવાની આદત વિકસિત કરવી જોઈએ ને તો કારણ કે પુસ્તક જીવન ના ચાચા મિત્ર છે. અને જીવનમાં ક્યારે કઠિન સમય પણ આવશે પણ જે વિદ્યાર્થી ઉસવ અચ્છા એ સમય મે એ જે વિદ્યાર્થી ધીરજને આત્મવિશ્વાસ અને બેનલ સાથે આગળ વધે છે ને તે જરૂર સફળ બને છે. એટલે જ કે પણ કે ક્યારે પણ હાર મા નવી દઈ
સારું અને આજનું વિદ્યાર્થી આવતકાલીન જિમ્મેદાર નાગરિક અને દેશનું ભવિષ્ય છે અને મહેનત અનુશાસન અને સંસ્કાર માટે જીવન જીવશું તો સફળતા જરૂર મળીશ
સાચું કઈઓ. મેં તો એટલું જ કહી કે વિદ્યાર્થી જીવન ને બીજ વાવવાનો સમય છે. આજે છે વાવી છું ની તો આવતી કાલે જને નની છું એમ સારા વિદ્યાર્થી બનીને જ્ઞાન સંસ્કાર અને મહેનતી પોતાનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવલ બનાવી
બહુ સરસ વાત કહી.